જય શ્રી કૃષ્ના કેમ છો
જય શ્રી કૃષ્ણ હું પણ મજામાં જ છું તમને મારો અવાજ આવે છે, પ્રોપર
હા પરફેક્ટ આવે છે, અવાજ
હા મન પણ તમારો અવાજ આવે છે.
હમ જો ને હમણાં તો કોઈને ટાઈમ જ નથી મળતો બધા ટાઈમ મેનેજમેન્ટ વગર બધા હોય છે, તો ટાઈમ ક્યાં નીકળી જાય છે, ખબર જ નથી પડતી
હા એ તો હાચી વાત આપડે કોઈ પણ કામ અગર કોઈ પણ કામ કરીએ તો એ તો એક કામ અમુ અમુક થતું પણ નથી ટાઈમ જે છે, આપો આખો દિવસ જે મ પટાઈમ છે કે કેવી રીતે પહ નીકળી જાય છે, ની કળી જાય છે, તે આપણને ખબર નથી પડતી અને તેના ચકરમાં આપણું કોઈ બીજું કામ પણ હોય તે તે પણ અટવાય છે, જેથી ઘણી મુ શ્કેલીઓની ઘણી મુશ્કેલીઓ આપણી સામે ઉભી થતી હોય છે, ઘણી વાર
હમ સાચી વાત છે, કેમ કે ટાઈમ આપણે હવે અત્યારે કેવું છે, કે કોઈની પાસે ટાઈમ જ નથી બધા પોતપોતાના કામમાં એટલા બધા વ્યસ ત છે, ને કે અ કોઈની પાસે એકબીજા સાથે વાત કરવાનો ટાઈમ નથી કેમ કે બધા પોત પોતાની રીતે ફોનમાં કે કોઈ અ આર્થિક ઉપાર્જનમાં કે બધી રીતે એ લોકો બીઝી છે, એમ કે કોઈના પાસે ટાઈમ નથી અને ટાઈમ તો એવું છે, કે આપણે ટાઈમનું મેનેજમેન્ટ નહીં કરીએ ને તો આપણો ટાઈમ પસાર થઈ જાય છે, અને એ ટાઈમ ક્યારેય પાછો નથી આવતો ટાઈમ તો આ એવું કહીએ ને કે પૈસા કરતાં બી કિંમતી છે. કે ટાઈમ જો નીકળી જાય એ એ ટાઈમ ક્યારેય આપણને પાછો મળતો નથી પૈસા તો હજુ આપણે ફરીથી કમાઈ પણ લઈશું પણ ટાઈમ ક્યારેય પાછો નથી મળતો આપણને
એ તમારી સાચી વાત કારણ કે જો જેવી જે વીતી ગયેલો સમય છે, એ ભલે એક સેકન્ડથી પાછો આવી શકતો નથી તેથી આપણે આ સમયનો સદુપયોગ કરીને આપણે જીવનમાં આગાડી વધાય આ આપણું ભવિષ્ય સુધરે એ માટેના કામોમાં આપણે અ એ માટેના કામો કરવા જોઈએ અને લો સમયનું મહત્વ સમજુ જોઈએ પરંતુ પણ હાલના જમાનામાં તમે જોઈ શકો છો હાલના જમાનામાં કોક એટલા બધા વ્યસ્ત હોય છે, કે પોપટ પોતાના ટાઈમ મેનેજમેન્ટ વિશે બી વિચારતા નથી ગમે ત્યારે ગમે તે કામ કરે છે, અને પહી અને પહી અ મુશ્કિલ ઉભી ઉભી થાય છે, જેમ કે તમે જોઉં તો આપણું જે કાર્ય જો આપણું કા અ આપણું કાર્ય સમયસર થાય તો સારું
હમ્મ.
બાકી જે સમય ગયા પછી આપડે તે કાર્ય કરવા જઈએ તે તે કાર્ય અમુકવા શક્ય હોતું પણ નથી
હમ્મ હવે લાઈક હવે લાઈક આપણેે ભણવાના ટાઈમે ભણીએ નઈ તો પછી આપણને કેટલું રીગ્રેટ થાય છે, એ ટાઈમ જતો રહ્યો છે, પછી એ ટાઈમ પાછો આપણો ભણવાનો ટાઈમ આપણો પાછો આવતો જ નથી કે ચલો આપણેે ફરીથી ભણી લઈએ કે હવે એવું છે, કે ગમે તે ટાઈમે આપણે ભણી શકીએ છીએ. બટ જે ભણવાનો ટાઈમ છે, જે કંઈક નવું નવું શીખવાનો ટાઈમ છે. એ જો આપણે બરબાદ કરીએ ને તો એ ટાઈમ પાછો આવતો જ નથી. લાઈક ટીવી જોવામાં મોબાઈલ ની રીલો સ્ક્રોલ કરવામાં એ રીતે જો આપણે ટાઈમ બરબાદ કરીએ ને તો એ ટાઈમ આપણને પાછો મળતો નથી અને આપણી લાઈફ પણ બરબાદ થઈ શકે છે.
હમ્મ તમે સાચી વાત કરી જેમ કે આપડા જે ભણવા ગણવા સમય આપણે સમય એ એ સમયમાં આપણ ભણીએ નહીને ભણવા સિવાયની બધી પ્રવૃત્તિઓ કરીએ જેમ કે રખડવું મોજ મસ્તી કરવી રીલો જોવી. વગેરે જે પ્રવૃત્તિ કરે પછી સમય જતો રહેે આપડો ભણવાનો. પછી આપણો સમય બગડે પછી આપણ ખબર પડે. જેમ કે તમે વિચારો હાલમાં અમણે ટેન્થની પરીક્ષા ગઈ તી કોઈની કોઈ બોળમાં હશે તે લોકો એ કઈ જે લોકોનો ખાલી સમય હતો તેમાં તે એ લોકો અ વ વા વાંચચવાને બદલે જેમકે રીલ જોવું ટીવી જોવું ફ્રેન્ડ લોકો જોડે બહાર રખવા ના જોવુ. વગેરે જે પ્રવૃતિઓ કરી પછી તે લોકો ટેન્થમાં ફેલ થયા. દસમામાં ફેલ થયા પછી તમન ખબર એક આખું વર્ષ બગડેલું કેવાય એક વર્ષ મા તે શું શું કરી શકતો હોય. તમને ખબર જેમ કે હમણે એક વર્ષ પ પસારે તો હું મારે મારી જ વાત કરું તો મેં ટેન્ટ કર્યું પછી અગા બાર કર્યું પછી એક વરષ ખાલી ગયું પછીમને એ કરું છું કોલેજ કરું છું અમ હું આઈ ટી કરું છું. તો વિચારો આ ત્રણ વર્ષ મે મારી લાઈફ ના બગ એને કરતા હું ડાયરેક્ સ્ટેન્ડ પછી આઈ ત પડતો હમને હું કઈ સારી કંપનીમાં જોબ પડતો હોય ને અને બે બે વર્ષ નો અનુભવ પણ હોય શકે પરંતુ હમણાં જ તરીકે તો આ સમય ન મહત્વ એ છે કે મેં સમયસર મારું કામ કરી લીધું છે સમયસર વિચારીને પગલું ભર્યું હોતે તો હમણાં હું આટલે હમણે કોઈ સારી કંપનીમાં જોબ કરતો હતે.
હમ્મ બરાબર છે અત્યારે બચ્ચાઓને બી ટાઈમ મેનેજમેન્ટ કરુ અ અ કરાવવું આપણે એ લોકોને શીખાવવું એ બોહ જરૂરી છે. મારે બી એવું જ છે કે હું જયારે મારો ભણવાનો ટાઈમ હતો. ત્યારે હું જોબ પર લાગી. ગયેલી તો એના માટે ભણવામાં એટલું ધ્યાન ની અપાયું. અને પછી જોબ કરીને જયારે એવું ફીલ થયું કે જો કદાચ હું ભયણી હોત તો મારે આ આના કરતા વધારે સારી જોબ હોત. પણ ત્યારે એ ટાઈમ નીકળી ગયેલો કે હવે હું ભણી શકું એમ એટલે હ ટાઈમ સર ઘણું ટાઈમ સર ટાઈમ સર ઉઠવું જરૂરી છે ટાઈમ સર આપણું આપણું કામ બતાવવું જરૂરી છે કે હરેક હરેક વ્યક્ત તિ હરેક વસ્તુ માટે ટાઈમનું મેૅનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે ઇમ્પોર્ટન્સ બહુ જ છે ટાઈમ હવે જો આપણેે અત્યારે અત્યારે ટીવી જોવામાં પછી રીલ્સ ક્રોલ કરવામાં કે સોશિયલ મીડિયા પર આપડો આખો આખો ટાઈમ બગાડીએ છીએ આખો આખો દિવસ બગાડીએ છીએ તો જો એ જ વસ્તુ આપણે કોઈ આર્થિક ઉપાર્જન માટે કે કાંઈ પણ આપણે કઈ કામ કરવા માટે કે કમાવા માટે પૈસા કમાવા માટે તો એ આપણા આપણા ભવિષ્ય માટે બહ જ સારું છે એમ
હમ્મ એ તો તમે સાચી વાત કર જેમ કે આપણા દિવસમાં ચોવીસ કલાક છે. ચોવીસ કલાક માંથી આપડણે આઠ કલાક સુ વગરે બીજો સમય આપ સ્ટડી કરતા હો અથવા કોલેજ જતા હોય નોકમ જતા હોય તેમાં આપે સોળ કલાક જેવા આપડૉ એ કાઢીને પછી બીજાના આઠ કલાક છે તે માટે આપણે કશું કરતા જ નથી નથી જેમ કે ટીવી જોવું રીલસ કરી રખાવા ના રખાડવા ભાગી જવું બાર એ એવી વગેરે જે પ્રવૃતિ કર છે પરંતુ આજે ખાલી સમય છે એમાં આપડે સમય ન મહત્વ આમજીને કઈ પણ આપડું જેમ કે આપડ સ્ટડી કરતા હોય તો આપડ વાંચવાનો સમય કાવો જોઈએ અથવા તો આ આર્થિક ઉપાન ના હાલમાં તમે જોઈ શકો ઘણી બધી એ છે તે કરી શકોો સ્કીલ ડેવલપમેન્ટ કોસો જે તમારો જે છે સ્કીલ સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ જે અમુક હોય છે તે તમને ઓનલાઈન સરળતાથી મળ મળી શકે છે જો જો તમે થોડોક એક બે કલાક કાઢો અને તમે આ કો કરો તો તને ભવિષ્યમાં જો તમારી નોકરી ના લાગે તો તમે આ છેલ્લા વિશેષ પર તમે કઈ આર્થિક
આવક હા આવકનોો સ્ત્રોત બનાવી શકીએ આપડે કે આપણેે એક બે કલાક બી જો આપડે સ્ક્રોલ અ રીલસ ક્રોલ કરીએ છીએ ટીવી જોઈએ છે. એમાં ટાઈમ પસાર નહી કરી અને આપણે કઈક સ્કીલ શીખીએ કે જે જે આપણને ભવિષ્યમાં બહુ જ કામમાં આવે છે કે બીજું કઈ ન કર આપડે આપણા સ્કેલ પર કામ કરીએ તો આપણે આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ છીએ અ અને ભવિષ્યમાં બી સારું એવું કમાઈ શકીએ છીએ એમ
હમ જો આપણે આથિક રીતે સગભર હોય તો આપણે આ ખાલી ટાઈમમાં જીમ કરવું અથવા જીમ કરું અથવા માનસિક સ થાય કઈ રીતની પ્રવૃત્તિ કરીએ તો એ આપણા માટે સારી કહેવાય કારણ કે આપણું શરીર એ મજબૂત અને એ બને જેથી આપણે જેથી આપણેે એવા પ્રયટન કરક કરવા જોઈએ કે આપણેે આ સમય નો યોગ્ય ઉપયોગ કરીએ અને લોકોને પણ સમજ આપે કે આ સમય ન મહત્વ શું છે શું નહી એક પાઠ સમય વીતી ગયા છે પછી પાછો આવતો નથી જેથી આપડે સમય ન પ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણ ભવિષ્યમાં કોઈ પણ જાતની તકલીફ એવું ઉઊભી ના થાય
હમ. ખાસ કરીને ટાઈમને ટાઈમની બરબાદી તો ન જ કરવી જોઈએ. કે ટાઈમ ની બરબાદી કરીએ છીએ ને તો આપણે આપણું ભવિષ્ય નને બરબાદ હું એવું માનું છું કે આપણે જો ટાઈમપાસ કરીએ છીએ ખાલી ખોટો તો આપડે આપડા ભવિષ્યની બી બરબાદી કરીએ છીએ. કે આપડે ખોટા ખોટા આખો દિવસ એમ જ ટાઈમ કાઢી નાખીએ છીએ અને એ ટાઈમ તો આપણને પૈસા કરતા બી કિંમતી છે એ ટાઈમ આપડા પાસે પાછો આવતો જ નથી કે આપડી એક વાર એક વાર ઉમર વીતી ગઈ પછી આપડે વિચારીએે કે આપડે એ ટાઈમ પાછો લાવીએ તો એ તો કોઈ દિવસ પોસિબલ જ નથી એમ.
હમ. જેમ કે તમે જોયું હોય તો આપણે મોટા મોટા સેલિબ્રિટી બનવાનું વિચારતા હોય મોટા મોટા ક્રિકેટ ફુટબલ પ્લેયર તો એ લોકો આપડે બી વિચારતા હોય પરંતુ આપડણે વિચારતા હોય એવું પણ આપણે એક કરતા નથી કારણ કે તમે જોયા હશો એ લોકોની વાત કે લોકોની જારે ઇન્ટરવ્યુ થાય ત્યારે અમે જોતા હશો કે એ લોકો મોટા ભાગનો થાય એ લોકોની સ્કિલ છે એ લોકો જે જે કઈ પણ રમત છે એમાં તે લોકો પુરેપુરો સમય આપી દેતા હોય છે
હમ એ લોકો એટલા મા ટેજ સેલિબ્રિટી બાયના હોય છે કે એને એનું એનું ટાઈમનું મેનેજમેન્ટ કર્યું હોય છે. કે આપડે લોકો ખાલી વિચારવામાં ટાઈમ કાઢીએ છીએ અને એ લોકો એક્શન લેવામાં ટાઈમ કાઢે છે એટલે જો એ એકશન લેવામાં ટાઈમ કાઢીએ તો એ પોસબલ છે કે આ પડે બી કંઈ બની શકીએ એમ.
જેમ કે તમે જોવ તો આપડે કોઈ પણ જાણે કે કોઈ જીવ હોય ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ તો કરશે એક કલાક પ્રેક્ટિસ કર પછ તમે થાકી ગયો. હવે આરામ કરું પણ એવું નહી પરંતુ આજે તમારો ટાઈમ છે હમણા જે આપડે યુવાનો વરસાનો ટાઈમ છે એમાં આપડે ભરપૂર શક્તિ સ્ટેમિના હોય છે તો મેં આપ તમે આમાં તમે પોતાની ફૂલ તાકાત લાગેને પ્રેક્ટિસ કરો ટાઈમ મેનેજમેન્ટ કરો તો તમારે આરામથી તમે જે તમે બનવુ હોય તે તમે બની શકો છો પરંતુ આપડે જોઈએ તો રીલ જોવામાં ને કઈ ચેટો કરવામાં તો એમાં ટાઈમ પસાર કરીએ છીએ જે થી આપડો આપડા જે સપના છે આપડે જે બનવું છે તે આપડે બની સકતા નથી અને આપડે બીજાના લોકોને જીલેસ ફીલ કરીએ છીએ. એ ખરેખર ખોટું છે.
છે સાચી વાત છે ચાલો તમારી સાથે વાત કરીને મજા આયવી. અને આ ટોપિક વિશે સારી એવી વાત થઈ. સો ગુડ બાય જય શ્રી કૃષ્ણ.
હમ તમારો ખુબ ખુબ આભાર મારી સાથે વાતચીત કરવા માટે.
હમ.